હલો
અવાજ આવે
હમ
બોલ
તમે
હમ
ટોપિક ઉડો
મારે ભાઈ નિનીમલ
હ ઓ કોઈ હોય શકે દસી મ લહી હો
ના તેજ કરતી હતી પણ મને સમજ નહી પ મે પેલું. સરસ બી માર્યો પ કેવી રતે લખવાનું હોવા ની પ.
એ માટે પેલા સચમાં ગુજરાતી ઈંગ્લિશમાં આવશે એમ અંગ્રેજીમાં?
હા, ઇંગ્લિશ ના
પછી તેને આપણે ભાષાંતર કરીને ગુજરાતીમાં કરવા પડે.
એ તો ખવાર.
ના તે બી અમુક કંપની ના અલગ અલગ આવે એમ. ટકાવારી મુજબ આવે અને અમુક કંપનીના લાખમાં આવે કરોડમાં આવે.
તો મારુંમાં જોયીધી મત ઈક્વિટી સસ કરવોડ માં.
હા મેં જોયું ટાટા કંપની નો નેમુ મોટી કંપની નો છે કરોડમાં આવે ને એટલે. પસેજમાં ટકામાં ના જાય.
મોટી કંપની નો હોટલે
હ, એટલે તમે ભાઈ નાની કંપની લીધી છે કે લાખમાં માટે?
તેના કરતાં અત્યારે એક બુક મારે ઘર વાપવું છે, તો હું થતો
બુક માંથી એટલે, મેમે ક્યા, સોલ્વ અમે હલો. એક સોલ્વ કરો, એકદમ. પણ આ બીજા કેમ મુશ્કેલ કાર્યો
હમ.
થઈ જાય પણ આપણે પરફેક્ટ હો, હતું, પણ કોઈ નાની કંપની લે નહીં.
કંઈ નઈ જોવા.
જોઈએ તો, મેં મારી આપું, પછી મેં ટ્રાન્સલેટ બી કરું, આપું. દાખલો જ ગણવાનો, ખાલી
કઈ નઈ એટલી બધી મહેનત કરવાની જોવ નથી.
એ મા કંઈ મહેનત ની ખાલી સચ જ કરવાનું ને.
હમ.
લાખમાં વધે જ કમનીલાને, એમ એ ના, ન. હા.
હમ.
શિજણ.
મારી કોપી.
પ્રોટીન હમણા આજની પેલું બનાઈ કરું મેં હમ.
હું બનાઈ કાયરી?
એલો, વેઇટ લિફ્ટિંગ વાર.
જીમ વાળો.
હમ, હવે એમાં મે જેટલો વેટ મૂક તેટલો એમ કરે. ‌ આવી ની લાગે, હારું, આવી ન લાગે તો હારું ઉપરથી.
હા.
ઉપરથી આવી નહીં લાગે ને, સારું એગંલમાં જ બાંધ્યું છે.
આવી ગયો જે વાત પછી તમારી, મે તો ભાઈ.
કઈને પછી મેં આવા.
હમ.
હલો, અંતિમ સંસ્કારારમાં.
હમ.
હમ.
શું ગમે?
કંઈ ની.
આરામ.
આરામ.
બીજા કઈ મા અસાઈમેન્ટ નથી આપ્યા હજુ.
અમારે થી કા આપે? એક્ઝામ આવે ને તેની અગાળી- અગાળી આપે.
નહીં, બધા આપવાની વાત કરી મીનાક્ષી મેમ એમ બી કીઆ કરતા હતા.
હા, આપશે. નથી કરવાનું. મે બોલપેન ભી લઈ આવી, લખવાની ગની ને પણ
એને કલર વાળી થઇ જાય, ટાટા કંપની ના નિયમ હશે એમ, તેના મોટા મોટા
મોટા મોટા કેમ કે કંપની કરોડોમાં ટર્ન ઓવર કરે એટલે
કરોડો નહીં, અબજોમાં જાય તે. આખું વિશ્વમાં ચાલે એમ. મારી બાવળી છે ને, તેઓ અમારા એરિયામાં જ ચાલેને. હ અમારી આમાં આખબાર માં ચાલે
હા તારી બાલાજી ખબર તારી છે
હમ એટલે મેં ટેલડું
તો ડીજા આવ્યું અમારા બાજુ તારે પટ્ટે જજ..
હમ પેલું મારુતિ સુઝુકી
જોઉ જોઉ
તેના બીટા કમાં જ આવ્યા છે મેં મારી દું કદાચ તારા બા ની ભી એક બાકી જ છે
હ
અને એક જ હમ બિલુંગ
હે
અમે કઈ નહીં સંભળાય
ડીજે ડીજે
કેમ
હવે નિ આવે પોતે આવે
આજે ઈ રેલી ર આજે રવિવાર ગણપવા
અમ ડી ક ગરુપટી લાવવાના
ફલા નવમલા તો બડે ચાલ ઠી ગયો
અમારા બાજુ નઈ લાવે એટલી જલ્દી
કેમ આવ્યા
આગલે દિવસ લાવવા
આગળો દિવસ
આગળ દિવસ બેરે દિવસ તો ગરે આવે
એમ તો નજીક હશે ને
ઓ
પણ બડી વાારું
નહી હવે મારે મંડી માં જાવુ પડશે
એટલે પેલા બે મુંડી છે તેમાં એમાંથી એ રામજી મંદિર એ રામજી મંદિર ન ન બરાબર હ તંબાજી સાાભે ન વ હાર
પેલુ વર્ષ પૂરા થઈ ગયા
થઈ ગયા કેટલો થયો ત્રણ
અગિયાર
અગિયાર
હમ
બહુ બરા થ ગાર અજુ બી બેસાડી શકાય ને
અવે છે ને પેલું પૂજા કરવા પડે
એટલે પછી બેસાડાય એમ
હમ
તો તો કરશે હમણાં એક વર્ષ ગેપ
હા એક વરસ ની ગેબજ બરાબર
ને કઈ કહેવાનું તે બી ભૂલી ગઈ કઈ નઈ
સાના માટે હલો
હલો
હા
ઓકે
અવાજ કેમ ને આવે
કેમાં અવાજ ની આવે આ બોલું બોયલીજ ની એટલે ની આવે તારો ભી દિન દિન મજ આવે
આટલી જોશમાં બોલુ તે ભી
હા મારો ભાઈ નો તો સ્પીકર એકદમ પરફેક્ટ આવે
તેનું તે કંપની માંથી બની નેજ આવેલું છે એમ
હમ્મ કંપની
વારસાગત તી તે મળેલા એમ ઘેરે બધા ના અવાજ એવા મોટા જ
તારો કેમ નીલો તારો તારા અ ઘરે કોનો નાનલો છે
હમ્મ મારા મમ્મી નો મારા ભાઈ તો બો જોસમાં બોલે
તું તારે મમ્મી પર ગેલો એમ કે ની
હમ્મ એટલો બડો બી જોશમાં બોલોનું કામ નહી મળે ખરે બે વ્યક્તિ અંભારી વ્યક્તિને સંભળું જોઈએ એટલે જ
જે હાભે વાલી વ્યક્તિ ને ભી ની હમભળાય
આતો આના પરને આના પરને
કઈ ની કઈ ની
વોટ્સઅપ પડે કે નને
ની ખબર મન તો
ની હમ્બડાઈ પોતરા નો અવાજ ની હમ્બડાય
નહી પતો તો નહી મલે પણ
મારે બો બડે
પેલુ બાર રમ્યાગળે એટલે વરહાદ પડે તો આવી લે અંદર
મેતો ઉપર ટેરસ પર ડાબુ પર
હા નીતો આન્ટી
કરવા પડે બધૂ
અરે યાર અહં અહિયાં આવે ને વગાડતા છે લોકો
હ તમારા બાજુ એમ
હા
ભગવાન નુ ગાયન મોકલેલું
ખબર ની હું મોકલુ
અ હશે રેલી જગન્નાથ ની રેલી પટે ગેલી
કાલે છે પ્રાણ પતિસ્થાની નાની દાટી માં
હમ્મ હમ્મ તેનો પ્રચાર કરતા હમ્મ
કોને ખબર
તેજ અહે
હવે વિચારતીશું કાલે ખાવા જાવ કે નહી જાાવ
કે હા હા ડાયટિંગ
હા
જાવાનું એવું પ્રસાદ મા તો કઈ નહીં આવે
નહી કઈ નહી જોઉ
તા જાયને ભાત ને આવુજ ખાવાનું ને
ખબર નહી હું જે બનાવે તે ખાવાનું
ભાત ને દાળ કે પછી
તો એ લોકોને હમણાં જવાનું મન થયું કે ડિસ્ટર્બ કરવા
કેમ કોને ડિસ્ટર્બ કરે
મને કરતા છે.
એમાં હો છે એતો નોર્મલ કેવાય સામાન્ય
હ અવાજ આવે કે ની?
બોલો માગ હભે જ વાગતું હોય
હા
આટી કા હે આટી
એ તો ખબર નહિ ફરવા ગેઈ
દરોજ ફરવા જાય લાગે
હમ આંટી આંટી ની ઘરે ગઈ
હે
આટી આંટીની ઘરે ગઈ એટલે મારી આંટીની ઘરે ગઈ ને એટલે તેની તેની તેની આન્ટી ની ઘરે ગઈ
એટલે હું કેઈ છે મને સમજ નહીં પડી
જો મારી મમ્મી છે ને પેલી મારી દીદીને લગ્ન થયા તે
હા હા
તેની ઘરે ગઈ
હા બરાબર એટલે નાની દાટી
હે
નાની દાડી કે
અરે બાજુમાં જ
બાજુમાં તમારો
પેલી હમણાં લગ્ન થયા તે
હા હમણાં લગ હા એટલે દીદી ઘરે આવેલી એમ
તી તો એમ બી જાચ કરે મારી મમ્મી તો
બરાબર તો ડુંગી થીયરી જ ને
હા હા
તારા મામાના ઘરે
હમ
અ તું કેમ મળવા ની ગેઈલ?
હે?
તું કેમ મળવા ની ગેઈ તા?
તે આવેલી કેદાડ ની મને હું ખબર
ગેરમાજ છે હોમ શીખ હોમશીક હોમશીક નો મિનિંગ ખબર ને?
ની ખબર મને
પેદોમાં આવેલું હતું ગેમમાં
મેં કઈ ભણુ ની મલે એટલે મને ની ખબર
એમાં નવા નવા શબ્દ આવ્યા જ કરે
હ હશે
ઘરરોજ નવા જાણવા મલે એમ એટ જ છેને એક વર્ષમાં બદ કરવાનું છે મારે સારામાં સારું નેતો પછી કઈ હમજ નહી પડશે એમ પેલા પેલા એક વરહ તો બહુ જ મગજમારી પડશે
હમ
તો હમણાથી કરીએ તો હારું પડે.
કઈ ની કર બ
ફ્રી ટાઈમ માં
હમ
નેટવર્ક ની આવે.
નેટવક નનેટવર્ક તો બરાબર છે. અવાજ આવે?
અ બે અવાજ એમ કરજયો થાય.
કથ કેમ થાય?
વરસાદ પડે એટલે.
કોની ઘરે વરસાદ પડે?
મારા ઘરે.
તરુણ એટવર્ક કે?
ખબર નને કો નલે?
તાડ તો બરાબર આટો છે.
તારું અટકર્ટું છે ને?
મને નહ ખબર તને ખબર?
મનેવ ગબર મે ક એમાં એન્જિનિયર કર્યૂ.
હા હશે
પ
હમ
તલી વૈટું વૈટું અજવાર છે એક મિનિટ.
હા
કઈ નહી કઈ નવા મુદ્દો હોય તો?
હજી એક મિનિટ વાર છે એમ કે ક્યારે પતા એમ વિચાર્યાગર?
કોન?
તો?
હા
શ
અરે ડાક ટઉણ પોટેવા વાણ ને?
હા
તણ કરવાના અઢારા દસ એટલે
હા
થઈ જશે કે?
એક તો કઈ અવાજ નહી આવે મને તારો?
રટ કેમ?
બીજે વા છે એટલે બીજે વાગત છે. હ
ગેર હમે અલો લાગે ગેર હમે અલોગ લાગે?
હ ઘેર હામે જ ઉભી રહેલી છે.
હા બધરેને હો કે આ હું?
કોને ખબર હું કેયાર પતે પી આવી્યા ઘરે?
મને તો અવાજ નહી આવે હ હ આવે આવે બરાબર મને થોડા થોડા આ આવી કરે.
હમ
પેલે અવાજ ુંઢલો ઢુંઢલો પેલો જેવું લાગે એમ ગીમ લાગે?
મારો
હમ્મ, દબાઈ એમ.
હા, બરું
હા, હવે બરાબર હે.